તો.
હલો હા મિત્રો મારો અવાજ સંભળાય છે મિત્ર. હા તમારા વાત સંભળાય છે મારો અવાજ વાય છે મારા વાત હા મ તમારો પણ અવાજ મને સંભળાય એવો રહ્યો છે સારી રીતના. તમે મ્ર તો તમે મિત્રો કેમ છો હવે. હા મિત્ર હું બરાબર છુ તમે. હ પણ મિત્ર એકદમ મસ્ત છું મિત્ર મારી પણ એ સરસ ર મારું પણ હું ચાલી રહ્યું છે હવે ભણવાનેું બધું એટલે કોલેજ ને બધું ચાલુ થઈ ગયું એટ. તો મિત્ર હવે તમે ફ્રી છો કે ક કામમાં છો. હા મિત્ર હું તો ફ્રી છુ મિત્ર. ચાલ ને મિત્ર આપણે એકાદ બે વિશે વાત કરી જે આપણા. જીવનમાં હું ખૂબ જવું મહત્વ ધરાવતું હોય જે આપણા પર્યાવરણને પણ એ ખુબ જ એવું. જે સપોટિવ હોય કે એના જે વિકાસ માટે ખુબ જ ઉપયોગી બનતું હોય છે મિત્ર આપણે ચાલે. મિત્ર વૃક્ષારોપણ વિશે વાત કરીએ મિત્ર.
હા મિત્ર ખૂબ સારા ટોપિક છે મિત્ર.
હા મિત્ર એક સાર સ. વૃક્ષારોપણ કે એટલું બધું હજુ તો વધી ગયુ છે મિત્ર કેમ કે. જો મો ભે વૃક્ષારોપણ જે ના કરે એ અ બધી જમીન પણ એવી રણ બનતી જતી શે મિત્રા કેમ કે. આજે એટલું બધું વૃક્ષાનું જે. કાપવાનું વધી ગયું છે કે મિત્ર. બઉજ એટલે બોજ વધી ગયો છે કેમકે જો મોટે ભાગે હવે જે વિકાસ માટે ઘણી બધી ફેક્ટરીઓ કે ઉદ્યોગો સ્થાપવા કે રહેઠાણ માટે લોકોને ખૂબ જ એ જમીન જરૂર પડતી હોય છે મિત્ર કેમ કે મિત્ર. આજે વસ્તી જેટલી બધી વધતી જતી છે. કે લોકોને રહેવા માટે કે ઉદ્યોગો સ્થાપન. જરૂર પડતી જ હોય છે જેમ કે જેમ જેમ વસ્તીમાં વધારો. ય છે તેમ લોકોની જરૂરિયાત અને રહેઠાણની. પંજો રૂપિયા તો વધતી જતી હોય છે. તો મિત્ર તેનાથી ઘણું બધું એવું વૃક્ષારોપવાનું એ ખુબ જ એવી જરૂરી છે કેમ કે મિત્ર વૃક્ષો જ એટલા બધા. કે નાખવા મા આવે છે મિત્ર. ઔદ્યોગિક ની સ્થાપના દરમિયાન એટલા બધા અમુક અમુક વિસ્તારમાં આવે છે તે જગ્યાએ ઉઘોયોગ. સ્થાપવામાં આવે છે તે બધી જગ્યાના ઘણા જેટલા વૃક્ષો હો છે એટલા બધા જ કાપી નાખવામાં આવે છે. એનાથી આપને પણ ને વા કારણને પણ ખુબ જ નુકસાન થતું હોય છે તર તમે વૃક્ષોનો ઉપગ ઘણી બધી બાબતમાંો થતો હોય છે જેમ કે વૃક્ષોમાંથી જે લાકડાઓ મળતા હોય છે એનો જે ભૂસો દરમિયાન કે કુચો દરમિયાન એમાંથી જે કાગળ બનાવાની પદ્ધતિઓ દ્વારા કાગળ બનાવવામાં આવે છેને જે નોટબુક્સ કે આપણને જે આગવા મળે છે એના પર લોકો લખી શકે છે વાંચી શકે છે મિત્ર એના એ બનાવવામાં આટલા બધા વૃક્ષો કાપવામાં આવે છે કે બહુજ બધા તો મિત્ર એવો નિયમંત્રણ રહ જો કે જે જેટલા આપણે વૃક્ષો કાપીએ છીએ એનાથી બે કે ત્રણ વૃક્ષો વધારે રોપએ એ પણ આપણી એ ખૂબ જ એવી ફરજ બની ગઈ છે મિત્ર આજ પરંતુ એ કોઈ પણ લોકો મોટે ભાગેના લોકો એ ફરજ બજાવશે નથી મિત્ર તો તમે આના વિશે શું આગળ જણાવશો
હા મિત્ર તમે કીદી પ્રમાણે ખુબ જ સજસ કીધું મિત્ર એ કે વૃક્ષણ મહત્વ ઘ એ નુકસાન આપણને ઓકીીએ ના પેસા મિતરે અનેને રસ બાથી જે માથ ફેદ થ છે એ પણ ઘ રીતે જો તોું થતું હોય છે જોવા જઈ તો આપ પ્રશ્ન આજ જે પેટ્રોલ કે બધ ગસ પ્રદૂષણ એનાથી વૃક્ષો ના લીધે બધું સાફ થતું હોય છે હ થ વિશે અ વૃક્ષો જે જે આપણે વૃક્ષો કટ વૃક્ષો ને વધારે વાવે તો આપડ ગ્લોબલ વોર્મિંગ પણ વધારો થઈ જતો હોય છે વારણમાં ઉસ જે થેપ ું કામ કરીશ પૃથ માટે માટે આપણે જેમ જો તો આપ જો એમાં
હોવાય
જેું દો હ ક્રિકેટમાં આપણે જોઈએ તો લોકો જેટલા દૂટ બો એટ પર્યાવરણ પર્યાવરણની સ તો ખૂબ જ છે આસપાસ ખબ ખબરૂપય છે મ વૃક્ષોથી સમાં હ પ્રદૂષિત છે એના કારણે ઉને હ મળવાની તક વધે તો એવ શું શી એક જગ્યા પર છું વિ મ મશ લ વિશ મ
હ હમ મિત્રો તમે કીધે ખુબ જ સાચી વાત છે કેમ કે મિત્રો વૃક્ષો માતા બ ઓ વૃક્ષારોપણ ખૂબ જ એ જરૂરી બની રહ્યું છે કેમ કે મિત્ર પહેલાના જમાનામાં લોકો જંગલોમાંથી જે વૃક્ષો હતા એમાંથી જે કુદરત રીતે એમ ઊઘેલા હોય ને તેના ફળ રેતા હતા એમાંથી જે લોકો પોતાનું ગુજરાન ચલાવતા હતા કે લાકડાઓ લઈને જે એનાથી સળગાઈ ને એલોકોનો ખોરાક રાંધતા હતા, પરંતુ મિત્રો આજે લાકડાઓ પણ એવા ઘણા કઈ મળતા જ ગયા નથી જંગલમાં કેમ કે વૃક્ષોનું આપણને જે લોકો એટલા બધા વૃક્ષો કાપી નાખાયેલા છે ને કાપવાનો જરૂર સેને એટલો બધો વધી ગયો છે. કે મિત્ર ખુબ જ વધી ગયો છે તેથી આપણને જે લાકડા સળગાવા હારુ પન જે ગામડાઓના લોકો છેને લાકડા મળતા નથી મિત્ર. કેમ કે વૃક્ષો પણ એટલું બધું મહત્વનું છે કેમ કે મિત્ર વૃક્ષો દ્વારા જ વાતાવરણનું પ્રદુષણ સંતુ લિત થાય છે કે વૃક્ષો દ્વારા જ જે પક્ષીઓ પક્ષીઓ પ્રાણીઓ છે ઑક્સિજન જેવા વાયુઓ પ્રક્રિયા દ્વારા જો વૃક્ષો જ ન હોય તો એ અ આટલું બધું સંતુલન જે ખોરવાય જાય ને મિત્ર જીવન ના મળે એવું માન્યતા ચાલે છે કેમકે વનસ્પતિ વગર જ માનસ પણ કેવી રીતે જીવ મતલબ કે આપણે એવું ધારીએ કે મિત્ર વનસ્પતિ જ ન હોય તો માણસનું કે મનુષ્ય જીવન કે જીવ જંતુ નું જીવન જ નહી રહે પૃથ્વી પર એવું માની લઈને ચાલે તો ચાલે કેમ કે મિત્ર જે પ્રા જે જળમાં રહેતા જે મોટે ભાગે જે પાણીની અંદર જે વનસ્ પતિ હોય છે એને જ ખાતા હોય છે ને જેમાં પણ જે માંસાહારી હોય છે કે જે વનસ્પતિઓ ખાતા હોય છે એને એમ પછી એને ખાઈને જે માંસાહારી પ્રાણીઓ એમાં જીવતા હોય છે. જો વનસ્પતિ ખાઈને જે પ્રાણીઓ જીવતા હોય છે. એ જ ન જીવતા રહે તો જે માંસાહારી તો કેવી રીત મિત્ર જીવવાના. તો મિત્ર વૃક્ષારોપણ એટલું બધું એવું જરૂરી છે કે ખુબ જ એમ આ રીતે મહત્વનું બની ગયું છે કેમ કે હવે તો વસ્તી પણ એટલી બધી વધી ગઈ છે કે મિત્ર જમીનની પણ જરૂરિયાત એવી ખુબ જ વધી ગઈ છે, તેથી મિત્ર ઘણા બધા જંગલો પણ એના કારણે કાપવામાં આવે છે અને ઉદ્યોગોના કારણે ઘણા બધા જમી નોને એવી બધી જરૂરિયાતના કારણે ઘણા બધા વૃક્ષો કાપવાના કારણે જંગલોના વિનાશ પણ થઈ જાય છે મિત્ર અને જે જંગલમાં રહેતા પ્રાણીઓનો રહેઠાણ પણ છીનવાઈ જતો હોય છે મિત્ર. તે ઘણી વાર તો જે જંગલમાં રહેતા પ્રાણીઓની સારી રીતે એવો ખોરાક ન મળવાને કારણે એ લોકો ગ્રામ્ય વિસ્તારમાં આવી ફરતા હોય છે ને મિત્ર ગ્રામ્ય વિસ્તારમાં લોકોને પણ અમુકવાર ખાઈ જતા હોય છે. કેમ કે એ લોકોને અ જંગલમાં સારી રીતે મળતું નથી. કેમ કે ખાવાનું મિત્ર એ લોકોને જે નાનલા પ્રાણીઓ હોય છે એ પણ લોકો મારી ખાતા હોય છે અને ઉપરથી જંગલોમાં જંગલનો જે કાપ જંગલોના જે ઝાડવાઓ પણ ઘણા બધા કાપી નાખી છે. જેથી એ લોકોને રહેવાની પણ ઘણી જ એવી તકલીફ પડે. તો હોય છે મિત્ર. તમે મિત્ર આના વિશે શું આગળ જણાવ?
એકદમ સાચું કીધું મિત્ર તમે.
હા મિત્ર તો
જેમ કે વૃક્ષ
હા તો બધાં પ્રાણીઓ અને નુકસાનકારક થાય છે. અને વૃક્ષો આપને વાહન
તો વાહન
તો એ લોકોની અહીંયા રહેવા માટે જગ્યા પણ મળી જતી હોય છે. અને એ લોકોનું જીવન પણ સુધારીને બધી જ રીતે મિત્ર. કેમ કે વૃક્ષ આપણને ફળો પણ આપતા હોય. આપતા હોય અને પાંદડા તો ખુબ જ રીતે ઉપયોગી છે. વરસાદ આવવા માટે પન વૃક્ષોની જરૂર પડતી હોય છે. તો વૃક્ષો વાવું એ ખુબ જ સારું. તમાર કને ખૂબ સારી છે મિત્ર.
હા મિત્ર તમે કીધું તેમ વૃક્ષારોપણ એવું આજે તો ખુબ જ જરૂરી છે. કેમ કે મિત્ર આખું વાતાવરણને સંભાળ કરે છે. આવું તો ચાલે નહીં. અને સંભાળ તો ફક્ત વૃક્ષ જ છે જે વાતાવરણને સંંતુલનમાં ને વાતાવરણને સંભાળી શકે છે મિત્ર. તો તમે જે આજે આપણે આટલો પસી ક્યારેક વાત કરીશ